હા.
હા હલો.
શું મારો અવાજ આવી રહ્યો છે મિત્રો તમને.
હ આવી રહ્યો છે.
કેવું ચાલી રહ્યું છે.
સારું ચાલી રહ્યું છે.
કેવું તબિયત પાણી સારી છે.
હા સારી છે તો.
ઘરે બધા કેવા છે.
જ્યારે પણ બધા સારા જ ચેન્જ કર. તમારું કેવું ચાલી રહ છે.
બસ શું પણ અમારું પણ સારું જ છે.
હ.
તો શું તમે હવે ફ્રી છો મિત્રો.
હા હવે ફ્રી છું.
હમ તો જો તમે ફ્રી હોય તો આપણે થોડુંક આરોગ્ય અને સંસ્થતા વિશે થોડી ચર્ચા કરીએ.
હા કઈ વાંધર નહી આપણે આરોગ્યની સ્વસ્થ વિશે ચર્ચા વિશે કરી.
તો આરોગ્ય અને સ્વચ્છતા માનવ જીવનનો જીવનના બે ખૂબ જ મહત્વના અંગો છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વચે છે એવ આરોગ્યનું મહત્વ સમજાવે છે જો માણસ. સ્વસ્થ હોય તો તે પોતાના જીવનના દરેક કાર્ય સારી રીતે કરી શકે. સ્વચ્છતા આરોગ્ય જાળવવાનો મુખ્ય આધાર એ છે. કે વ્યક્તિ સ્વચ્છતા જેવી કે રોજના હો. હાથ ધોવા સ્વચ્છ કપડા પહેરવા. અને દાંત સાફ રાખવા જેવી ટેવ સ્વસ્થ જીવન માટે જરૂરી બને છે. અને ઘર અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાથી પણ ઘણા રોગોથી બચી શકે. ક છે આપણે અને. સ્વ્છ સ્વચ્છતાના કારણે મેલેરિયા ડેન્ગ્યુ. કોલેરા અને અન્ય જેી રોગો ફેલાઈ શકે છે. તેથી કચરો યોગ્ય જગ્યાએ ફેકવો પાણીનો. સંગ્રહ સ્વચ્છ રાખો અને ગંદકી ના ફેલાય તેનું ધ્યાન રાખું. અને આપણે એવા ઘણા બધા. ઘણી બધી એવી જગ્યા હોય છે જ્યાં આપણે રોગો ફેલાય શકતા હોય એવા છે તો એવી જગ્યા ઉપર ધ્યાન રાખવું જોઈએ. વધારે ગંદકી ન કરવી જોઈએ પરંતુ આપણે આપણાથી જેટલું થાય એ સ્વચ્છતા રાખવી જોઈએ કારણ કે સ્વચ્છતાથી આપણને જે ફાયદો છે કેમ કે સ્વચ્છતાને લીધે આપણું શરીર તંદુરસ્ત રહે છે અને આપણે આપણા તંદુરસ્ત સારી રહે તો આપણે બ કામકાજ પણ સારી રીતે કરી શકાય ફરી ફરી શકાય. અને જો તંદુરસ્ત ચલી ના હોય તો પછી આપણે કોઈ મતલબ રહેતો નથી તો હંમેશા આપણે એવું ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્વચ્છતા સારી રાખવી અને આસપાસ નું વાતાવરણ કે પછી આસપાસની આપણી ખૂની જગ્યા એનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. અને આપણા આરોગ્ય નું પણ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. અને ગામડાઓ પણ ગામડાઓમાં પણ અમુક અમુક શહેરોમાં ઘણી બધી એવી ગંદકીઓ હોય છે જે આપણાથી જોઈ શકાતી નથી પરંતુ આપણે એના માટે ચોક્કસ પગલા લેવા જોઈએ અને જે વ્યક્તિઓ સમજદાર છે અગ એ વક્તિ સમજું પણ આપ ફરજ બ છે તો એવું આપણે કરી શકીએ અને હા મિત્ર આપણે જો બીજાને કહેશું તો આપણા લીધે કોઈનું જીવન બચી શકે કે કોઈનું જીવન સુરક્ષિત થઈ શકે એ આપણા માટે ખબ જ સુખી ખુશી ન ખુશીની વાત છે તો આપણે પણ એવી કેટલી બધ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કરીને આપણે બીજા ન જીવન બચાવી શકીએ. મિત્ર તમારા ગામડામાં કે આજુ બાાજુ પણ એ ગંદકી ગંદકી બીજે પાસ થોડો છે.
હા મિત્ર મારા ગામમાં એ સ્થળ કે ગંદગકી ભરાલા સ્થળ જોયા છે અને તેમને નગરપાલિકા દ્વારા સ્વછ પણ કરાવા કીધું છે ભાઈ કારણ કે આપણે જે ગરથી વિસ્તારમાંએ છે એ વિસ્તારમાં ગંદકી કે એ કે જે દૂષિત પાણી હોય ત્યાં ખુબ મચ્છર કે અન્ય જીવનુ પેદા થાય છે માણસ બીમાર પડે છે તેથી આ બધું જોઈને પોતે જ નગરપાલિકા ને ફોન કર ને કેવા સ્વચ્છ સ્વચ્છતા રા કરાવી એથી આપણું આરોગ્યચ સુધરી શકી આરોગ્ય અને સ્વચછતા એકબીજા સાથે ગ રીતે જોડાયેલા
સારું આરોગ્ય મેળવવા માટે વ્યક્તિગત તેમજ સામહિક વ્યવસ્થા ખૂબ જરૂરી છે.
હ.
સ્વચ્છતા રાખવાથી અને જેથી રોગોથી બચી શકાય છે અને જેવા જીવનની ગુણવતા સુધારે થાય છે.
આરોગ્ય આરોગ્ય એટલે માત્ર રોગનો અભાવ નહીં પરંતુતિનું શારીરિક માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણધની સ્થિતિ છે. સ્વથ વ્યક્તિ પોતાના સારી રીતે કરી શકે અને જીવન આનંદ મા શકે
આરોગ્યના ઘણા બધા પ્રકાર છે. હું તમને આરોગ્યના પ્રકાર વિશે થોડું જણાવીશ. શારીરિક આરોગ્ય. શારીરિક આરોગ્ય એટલે શરીર સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહેવું જોઈએ. શરીરમાં, શરીરમાં તાજગી નો અભાવ હોવો જોઈએ, તેથી આપણું શારીરિક આરોગ્ય ખૂબ તંદુરસ્ત બને, તેમજ માનસિક આરોગ્ય માનસિક આરોગ્ય મન, શાંત, પ્રસન્ન અને તનાવમુક્ત હોવી જોઈએ. કોઈ દિવસ ટેન્શન કે તણાવ વધુ લેવું નહીં જોઈએ. જેથી આપણે બીમાર પડી શકી છીએ. આપણું મન શાંત પ્રસન અને તવ જોઈએ આપ બલા જીવન જીવવું જોઈએ. સામાજિક આરોગ્ય પરિવાર અને સમાજ સાથે સારા સંબંધો જાળ જેથી આપણને ખૂબ આનંદ. કે. મજા આવે કેમ કે પરિવાર એક આપણું જ છે અને સમાજ સાથે સારી રીતે. એવી ખુબ આનંદ તેમજ મજા આવે છે. તે આરોગ્ય નિર્બંધ આરોગ્ય અને મહતવમાં શરીરને રોગોથી સુરક્ષિત રાખે છે તેમજ કાર્ય કરવાની શક્તિ અને ઉત્સાહમાં વધ તેમજ કાર્ય કરવાની શક્તિ કરવામાં અને પ્રોત્સાહન આપે છે. માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે મન શાંત રહે છે અને આપ જીવનની ગુણવતા ગ છે આયુષ્ય લાંબુ બને છે અભ્યાસ કામમાં વધુ સાર માં દર્શન કરી શખાય છે.
તેમજ સારુ આરોગ્ય જાળવવા ના ઉપાયો હું તમને જણાવી આપું છું. કે જણાવામાં આરોગ્ય જાળવવા માટે સંતુલિત અને પૌષ્ટિક આહારવો જોઈએ એટલે કે વધારે તીખું તેલવાળુ કે ફાસ્ટફૂડ જેવા આહાર લેવા જોઈએ નહી આપણે સાદું અને પૌષ્ટિક આહાર લેવા જોઈએ જેથી આપણું આરોગ્ય સારું રહે છે. દરોજ નિયમિત કસરત કરવી જોઈએ જેથી આપડો સ્નાય ખેંચાય અને આપણું શરીર ફલેક્સબલ તેમજ તંદુરસ્ત બને છે પૂરતી ઊંઘ લેવી જોઈએ દરરોજ સાત કે આઠ કલાક ઊંઘવું જોઈએ. વધારે પડતે વિચાર કર્યો કે અન્ય કઈ અન્ય કોઈ કામ છે રાત્રે વધારે જાગવું જોઈ નહી. જેથી આપડા આરોગ્ય પર મુશ્કેલી આવે. એથી દરેક જોઈએ જેથી આપડું આરોગ્ય સુધરે. પૂરતી શુદ્ધ પાણી પીવું આપડા શરીરમાં જેટલું પાણીનું જરૂર હોય તેટલું પાણી પીવું જોઈએ. અને પાણી પણ શુધ પીવું જે ગમ્મે તેવું પાણી પીવું કે નહીં સમય સમયસર રસીકરણ અને તબીબી તપાસ કરાવી. જેના થી આપડા શરીરમાં જે પણ રોગદોગ કે જે જીવાણ હોય તે રસી દ્વારા મરી જાય અને આપડે તંદુરસ્ત રહે રહીએ. સ્વચ્છતા સ્વચ્છતા ને મહત્વ ખૂબ જરૂરી છે. જે આપણને ચેપી રોગોને રોગોથી બચા-બચાવે છે તેમજ સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ મળે છે. વ્યક્તિગત સ્વચ્છતામાં થાય છે તેમ સમજમાં સારી છાપ પડે છે. આપણી આસપાસ પણ આપણે ખૂબ સ્વચ્છતા રાખવી જોઈએ તેમજ સારા કપડાં કે
સારા કપડા કે સારું ભોજન જમવું જોઈએ તમે પણ તમારી આસપાસ કે સ્વચ્છતા રાખો છો મિત્ર.
હા મિત્ર તમે કહીયું એ સાચું હતું અને અમુક તમે જે કહ્યું એના એના વિશે હું કેહેવા માંગીશ કે તમે જે રીતે કહ્યું એ રીતે કે અમે નગરપાલિકા ના જે સફાઈ કામદારો હોય છે લોકો અને જણાવ્યું છે એમ કરી એ તો પણ પરંતુ એ લોકોની જવાબદારી હોતી નથી. અમુક જવાબદારીઓ આપણે પણ બને છે કે આપણે પૂરતું બધું સાફ સાફ સફાઈ રાખી શકીએ જેથી કરીને સુરક્ષિત રહી શકીએ કારણ કે એ લોકોનું કામ તો સફાઈ નું છે જ. પરંતુ જો આપણે એનાથી વધારે કાળજી રાખીએ તો એ લોકોને પણ વધુ પડતી સફાઈ કરવું ન પડે અને એ લોકો પણ સુરક્ષિત રહી શકે છે. કારણ કે ઘણા બધા લોકો તો એવું જ વિચારતા હોય છે કે એ નગરપાલિકા ત્યાં સફાઈ કરતા હોય છે તો આપણે વધુ કચરો કરીએ કે એમ તેમ પણ રાખી એવું ન કરવું જોઈએ આપણે પણ પૂરતી સફાઈ રાખવી જોઈએ. અને હા મિત્ર તમે કીધું એ રીતે કે એમાં ઘણી બધી એવી રોગો પણ છે શારીરિક અને માનસિક રીતે પણ થઈ શકે છે. શારીરિક રીતે સ્વચ્છતાના કારણે ઘણા બધા મેરિયારા રોગો થાય જેવા રોગો ફેલાઈ શકે છે ગંદુ પાણી પીવાથી પણ અને બીમારીઓ પણ થઈ શકે છે તેથી સ્વચ્છતા સ્વચ્છ પાણી પીવું અને ખોરાક સ્વચ્છ રીતે બનાવવાનું ખુબ જ જરૂરી છે. અને તમે કીધું એ રીતે કે કે ખુબ જ ગુસ્સો કરવો કે અન્ય રીતે એવી ઘણી બધી રીતે મા એવી રીતે ગણી બધી બમારી થઈ શકે છે નિયમિત તોડવું યોગ્ય અને પ્રાણાયામ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે તો એવા ઘણા બધા આપણે અમુક સમયે ધ્યાનમાં રાખવું જોઈએ અને રોગ પ્રતિકારક શક્તિ પણ એનાથી વધારે છે. યોગા વિશે પણ આપણે વધુ ધ્યાન રાખવું જોઈએ અને દરેક વ્યક્તિએ સ્વચ્છતા વિશે જાગૃત રહેવું જોઈએ કારણ કે સરકાર પણ કહે છે કે સ્વચ્છ ભારત અભિયાન બનાવો જેથી યોજનાઓ ચલાવે છે જેથી લોકો સ્વચ્છતા હમ કહેવું પડે અને આરોગ્ય સ્વચ્છતા એકબીજા તે જોડાયેલા ક્ષેત્ર એના ઉપયોગ સારી રીતે કરી શકીએ એવી રીતે આપણે એનો ઉપયોગ કરો અને મિત્ર તમે મારો મારી સાથે સાથ સહકાર આપ્યો અને તમારી વિશે ચર્ચા માટે શેર કરી એના માટે હું તમારા આભાર માન છું.
તમારે પણ ખુબ ખુબ આભાર.